હા.
એમ છે?
મજામાં. તું કેમ છે.
હા મેં પણ મજામાં છુ તું બતાવ શું કરે છે.
કઈ નહી એમ જ હમણાં બેસી છું મેં
ઓ નહી યાર મારા પાસે તો કઈ કામ નહી ભલે તને તો ખબર છે તું તું તો બહ કામ કરે છે ને
હા.
મારા માટે પણ હોત કોઈ કામ
હા જોઈ શું મતલબ પણ મળતું નથી ને
શું શું કામ છે ત્યાં તારા તારા ત્યાં
મારા ત્યાં તો જેમ ની હોય બંડલ ને બંડલ આવે કપડું
હા.
એમાં તે કટિંગમાં જાય કટિંગ માંથી જે એવું બંડલ બાંધી ને આવે ને
હા, હા પછી
હા તે આવે તેને એન્ટ્રી કરવાનું
એ બધું એન્ટ્રી કરવાનું
હા કે જેમ બંડલ નંબર અને કેટલો પીસ તેમાં છે તે એન્ટ્રી કરવાનું એમાં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
તેની નોંધ રખવાની પણ પણ અને પછી જે શરૂઆત થી લઈને અંત સુધી જે પણ માલ રેડી થાય તેનું પૂરું આખું રાખવાનું મને ધ્યાન
બધું હિસાબ તને લખવાનું છે.
હા.
બોવ મોટો જીમેદારી છે તારા પર તો
અને જે જેટલો બહાર જાય ને
હા, હા
જેમ કે મારી પાહે બીસ હજાર એવું કઈ પીસ આવવું
હા-હા.
તેટલું જ બહાર પણ નીકળવાનું જેમ કે કઈ પણ કમ પડશે તેની પણ જિમ્દારી મારી પર મારી
ઓ જેમ કે કય ક્યારેક તને મળ્યું વીસ હજાર તો બે ત્રણ ફીસ કમ રહે તો શું થાય.
તેમાં ચલાન મતલબ તેમાં સુું ને કે પાંચસો રૂપિયા એક પર પીસ કટે.
એના મતલબ કે તાર તને દંડવું બળવું પડશે ને.
ની મને નહી જેમ કે મેં તો આમ રાઈટર નું કામ કરું પણ જે લોકો માસ્ટર ને એવું હોય ને જે એ માલિક વાલીક. તે લોક કેને તે લોકોને દંડ ભર વુ પડે.
તો તને એ કામ બરાબર કરવું પડે ને.
હા એટલે જેટલું આવશે એટલે મારી ફરજ છે કે મેં એટલું બહાર કાઢું.
કઈ કમ્પ્યુટર વગેરે નું કામ ન મળે કઈ.
કમ્પ્યુટર વગેરેનું નહી મેં કરું મેં જેમ કે ચલાન બનાવવાનું એવું બધું કામ કરું જેટલું પીસ બહાર ગયું ને તેટલું ચલાન બનાવીને તે સામે વાળાની સાઈન અને મારી સાઈન જોઈએ એમાં.
અ કેટલા જણા કામ કરે ત્યાં?
જેમ મારી લાઈનમાં બીસ. લોકો છે તો બીસ લોકોનું ધ્યાન મને જ રાખવું છે કઈ કોઈને પણ કામ ઓછું નહી પડવું જોઈએ. બધાને બરોબર કામ આપવાનું હા બરાબર. કામ આપું.
બધા મિક્સ ક કામ કરે છોકરા છોકરી બધા કામ કરે કે ફક્ત લેડીસ લોકો કામ કરે.
ની ઓલ. મિક્સમાં છે હા જેમ કે છોકરાઓ હોય પણ છોકરો હોય. અંકલ હોય કે આટી હોય કે છોકરીઓ હોય બધા મિક્સમાં.
બધા ન ડિપાર્ટમેન્ટ અલગ અલગ નહી મળે કાય?
નહી એક જ એક. કજ એમાં બધા લોકો અલગ અલગ મશીન પર બેસી હોય.
કેવા લોકો છે, સારા છે?
હા બધા સારા લોકો છે માર મારી ત્યાં તો.
તારા ત્યાંથી કોણ કોણ જાય છે?
મારે મારા ઘરમાંથી તો મેં જાઉં મે મારી મમ્મી મારી બેહેન અમે ત્રણ લોકો જઈએ.
સારું તું કમાય છે તો.
હા મારી મમ્મી નીચે અ મતલબ નીચેના ડિપાર્ટમેન્ટમાં કરે અને મા મે મારી મતલબ મે અને મારી બેહેન ઉપરના ડિપાર્ટમેન્ટમાં કરીએ.
તારી બેન શું કરે?
મારી બેન સિલાઈ પર બેસે.
એને અવડે છે?
હા એને આવડે.
હા મને પણ સિલાઈ આવડે છે. તો પણ એક દિવસમાં કેટલા સીવી શકે છે?
અહ જેમ કે તે રીબ નું કામ કરે ને જે રાઉન્ડ નેક ટી શર્ટ હોય ને
હા, હા.
તેમાં જે અહ નેકમાં હિસાબ પટ્ટી જેવું લાગી હોય
હા, હા.
તે મેરી બહેન બનાવે.
ઓહ! તારી બેન બનાવે, સારું છે.
હા. હા એજ કામ કરે એ.
હા મેં પણ વિચારતીતી શું કામ કરું. કાલે કાલે એક જગ્યાએ ગેલી પણ હતી કઈ સ્ટોરમાં ગઈ હતી, કપડા ના લાઈનમાં હતું, ગે ગેલેક્સી
હમ્મ.
ગેલેક્સી ઓળખી છે ને, ગેલેક્સી ક્યાં છે? ખબર છે ને?
હા, હા ઓળખું.
હા ત્યાં ગેલી હતી અને કેરી પણ સારું જ હતું. બધું સુવિધા હતું ત્યાં પણ. બસ ઓફિસમાં બેસવાનું હતું અને કસ્ટમર આવે તો એનું હેન્ડલ કરવાનું પછી. અરે બટ એનું ટાઈમિંગ સારું નઈ હતું. અગિયાર અગિયાર વાગેથી સાડા નવ. તો તને તો ખબર છે આપડે છોકરીઓને સાડા નવ વાગ્યા સુધી ક્યાં બહાર રાખે મમ્મી.
હા.
હા એટલે મમ્મી એ ના પાયડુ એટલે મેં આવી ગયું. આજ-આજથી ની ગી. મે તો કેતી જ છું સારું જ હતું, બહું-બહુ સારું હતું યાર કસમથી, મને તો બહુ સારું લાયગું. કાઈ નહી કરવાનું હતું, બસ કસ્ટમર આવે એને હેન્ડલ કરવું, બસ બતાવાનું કિ આ અહીંયા-અહીયા આટલું ડિસ્કાઉન્ટ છે, પછી એ લોકો આવશે તો બિલિંગ બનાવી ને આપવાનું. બે જણા હતા મેં અને એક હતી દીદી. બહુ સારું હતું. એસી વગેરા બધ ધું લાગેલું.
પણ પરમિશન ની મળશે ને ઘ ઘરેથી એજ
હા યા. એજ પ્રોબ્લેમ છે એને તો. આજે પણ ભાઈ ને કીધું છે તું
ક્યા-ક્યા. હા. ક્યાંક-ક્યાંક તો નોકરી મળે એ સારું મળે પણ તેનું ટાઈમ જ એવું હોય કે ની કરી શકીએ અમે.
હા એટલે જ તો. હમણાં પણ બે ત્રણ જણા ને રી મોકલ્યું છે, સારું પણ મોકલ્યું કે માર મારું પણ મોકલ્યું કે મળી જાય કોઈને તો.
હા.
હા. એટલે એ કાલે જે ક્યરું ને મને સારું જ લાયગું, પણ એ લોકો ના પાડે તો કેવી રીતે
મેં પણ એ જોબમાં બહોત થાકી જાઉં એટલે મેં એ પણ વિચારું છું, કઈક દૂ બીજું હે.
અરે જે મેં કાલે ગેલી મે કાલે ગેલીને બહું સારું, બસ કસ્ટમર આવે એમ એને બસ હાય હેલો મેમ કરવાનું અને પછી એ લોકો પૂછશે કેટલા ટકા કે ડિસ્કાઉન્ટ છે, પછી બતાવી દેવાનું એટલા એટલા ડિસ્કાઉન્ટ છે, એ લોકો ખરીદશે તો ખરીદશે બસ દેખવાનું. પછી એ લોક ચાલ્યા જાય તો આપડે બેસી જવાનું, મોબાઈલ ચલાવવાનું. એવું કાઈ નઈ મલે કે એમની મોબાઈલ ચલાવવાનું કે કાઈ નહી, બધું કરવાનું. ખાસ તમારે આવે ત્યારે કાઈ નહી કરવાનું.
હા હા
પર મમી એ ના પાડી દીતી ત શું કરુ
એમ દુપરમાં જેમ કે અ સવાર અગિયાર વાગે થી રાત્રે નવ વા ગયા સુધી
હા મ સાડે નવ ક્યારેક વધારે કસ્ટમર તો દસ પણ વાગી જાય એવું છે.
ઓ એવું કાય
કેટલા આપવાનું કીધેલું
એક દિવસનું ત્રણસો આપવાનું કીધેલું પછી મેં કીધેલું બો ઓછું છે તો પછી કીધું મે ચારસો આપું
એવું એમ કે મહિનાનું બાર હજાર
હા બાર હજાર
એટલું એ લોકોને પણ વિચારવું જોઈએ અને છોકરીઓ માટે એટલું લાબુ શું ત્યાં કામ કરે છે એટલું બધા બ કોઈ નુ ટાઈમ સાત વાગે હા સાત વાગ્યા સુધી બો જ છે.
હા આટલા રાત સુધી અગર રોકવું હોય તો અ પૈસા મતલબ વધારે ને
હા પાંચસો આપવું જોઈ સાડા પાંચસ આપવું જોઈએ કેમકે વધારે ટાઈમ પર બા બાર ઘટા ડ્યુટી કરવું પડે વધારે આપવું જોઈએ લોકોએ
હ અને જેમ પૈસા વધારે હોય તો ઘરવાળા પણ એક વખત માની જાય પણ પૈસા પણ ઓ તુ અને રાત્રી સુધી રૂકવાનું એમ ની માનશે ને
મે તો મારા ઘરે ઘેર વાળા ને કહતી છું કે આજે મેં વાત કરી છું ભાઈ જોડે કે એને કે આઠ વાગ્યા સુધી પણ રાખે તો ચાલશે મને પણ કો પણ એ લોકો ના પાડે મને
હા
એ લોકો મને કીધું કે સાડા આઠ વાગે ખુલાસ છોડે કેમકે બે સ્ટોર છે ને યાર આ બે જણા છે મેં છું અને એક દીદી છે એવું
બ્રાન્ડ છે કપડા નું એટલે
હા એટલે રાત્રિ સુધી રહે ને એટલે
હા એક કકડું ત્રણ હજાર ચાર હજાર થી સ્ટાર્ટ થાય છે.
હા બો મેગું યાર
હા કોલેટી સારું રે ને એટલે
હા એટલે જ તો રા ત્રી સુધી ચાલતું હોય અને એટલે બધા કોસ્ટચ્યુમ ત્યાં આવે
હા કાલે તો એટલા બધા કસ્ટમર નઈ આવેલા કાલે તો અ વધારે બેસેલી જ હતી કેમકે આવેલા બે ત્રણ જણા પછી ચાર હજાર નું જ કમાણી થયું વધારે ની
કાલે ગયલી તું
આવેલું હા તાલી ગેલી ને એટલે તને કેતી છું મને સારું લાગ્યું પણ એ લોકો ઘરવાડા જ ના પાડે તો મેં સુકરુ
હા યાર
એટલા મને મેં કીધું કે મને જવા દે કઈ સારું લાગ્યું મને એત અરે સારું જ હતું યાર એ બધી સુવિધા તને ખબર છે એ જ જોઈએને કે પણ હતું બધું સાફ કરવા વાળા આવે જ કઈ નહી કરવાનું બસ કોમ્પ્યુટરમાં એ દીદી મને ધીરે ધીરે બધુ શીખાડતી તો મેં શીખડી જતી.
હમ્મ.
એ લોકો ના પાડી દીધું મમ્મી લોકો તો રા રાત્રે પપ્પા થી વાત કરું પપ્પા હા પાડે તો જાવુ નહી તો ની જાવુ.
હા જોય લેજે.
હા. એ લોકોનું પણ સારું કેવું છે રાત્રે નવ વાગ્યા સુધી બો લાંબુ.
હમ્મ.
એટલે તો મે પણ વિચારીયા જ કરું શું કરું એ જને. હા તું પણ જોજે કઈ તા તારું પણ બો કામ હાર્ડ છે યાર મે તો મને લાગે.
હા.
મેં તો વિચારેલી કે આ મારું થઈ જાય તો પછી મે તારા માટે પન એક બે ત્રણ દિવસ થઈ જાય તો ને પછી વાત કરું એ તો મારું જ ઠિકાણુ ની મલે સારું સુું વાત કરું મે.
હા યાર.
એજ પ્રોબ્લમ છે.
કઈ નઈ બીજી ક્યાં જોઈએ.
હા જોવું તો પડશે જ એવું ઘરમાં તો ની બેસવાનું. ચાલ તો ઠીક છે મલશે તો મને બતાવજે તું પણ કઈક. મે તને ખબર કરું પછી ચાલ ઠી છે ખ્યાલ રાખજે. પોતાનું બાય.
હા બાય.